હાલો, હાલો.
હા અવાજ આવે છે મારો?
હા તમારો અવાજ આવે છે. તમને મારો અવાજ આવે છે?
જી જી આવે છે. કેમ છો તમે બધા ઘરે ને તમારી તબિયત સારી?
હા મારી તબિયત સારી છે, તમારી તબિયત વિશે જણાવો?
બસ બસ જી મજામાં એકદમ તબિયત વિશે જ એક સવાલ આવી ગયો એટલે મેં કીધું લાવ તમને પૂછું. અને તમારી જોડે જરા વાત બી કરું ઘણા દિવસ થી વાત બી નહોતી થઈ. તો મારે તમને પૂછવું છે કે કેવાયને કે આજકાલના જે દોડાદોડી વાળા જીવનમાં આપણેે આપણા શરીરની ધ્યાન થોડીક રાખવાની ભૂલી ગયા છીએ. જેવી રીતે કે મારું જ હું લઈ લઉં કે મને સમય જ નથી મળતો આખો દિવસ છોકરાઓની કોલેજ હોય, સ્કૂલ હોય. હસબન્ડની ઓફિસ હોય તો આખો દિવસ હું મારી માટે કાઢી જ નથી શકતી. અને હું બી પોતે બી થોડી વર્કિંગ છું એટલે મને એમ થાય કે કંઈક ને કઈક મારા શરીર માં વધઘટ થયા જ કરે છે. ને હવે એક થોડીક કેવાય ને કે પાંત્રીસ ચાલીસ વર્ષ ના થવા આવીએ એટલે થોડીક પોતાની ધ્યાન રાખવી જરૂરી છે. તો મારે મારી બધી બેહેનપણીઓ છે ને એ અમુક યોગામાં જાય છે અને અમુક જીમમાં જાય છે. તો મને એ જાણવું હતું કે તમે ઘણા ટાઈમથી અ યોગા બી કરો છો અને તમે મને લાગે છે વચ્ચે જીમ પણ કદાચ જોઈન કર્યું હતું. એવું મેં સાંભળ્યું હતું. તો મને એવું થયું કેટ લું તમને જ પૂછવું ને કે બંનેમાં તફાવત શું મતલબ સારું કહ્યું અને વધારે કહ્યું આપણને શરીર માટે પણ સારું અને આપણી મગજ ના રીતે બી આપણને જરા મેન્ટલી બી પીસ મળે. અને મેડિટેશનની હિસાબે તો યોગા સારા હોય. પટ તો બી બંનેમાં મતલબ કેહેવાય ને વધારે સારું કહ્યું તો જરાક તમે મને અ કેસો ને તોરે ફાયદો થઈ જશે એમ.
અ બહુ જ સત્ય વાત કીધી કે આજકાલના લોકો બહુ ચુઝી હોય છે. અ અને એકદમ તમે આપણું બેઠાડું જીવન હોય અ અને વધઘટ આ ઉંમરે થાય જ ઓોલું કોમ્પ્લેન ની એડમાં પણ તમે જો આવશો કે આપકી તીસ કે બા આપકી હડ્ડિયા કમજોર પડ રહી હૈ ઇવન પુરુષો માટે અને સ્ત્રીઓ માટે બંને માટે દેખાડવામાં આવે એ તો આપણે એડવર્ટીઝમેન્ટની વાત લઈ અ એક પ્રોડક્ટ ને બતાડવાની વાત કરી દીધી પણ આપણે જયારે એમ પણ જોવા જઈએ ત્યારે કઈ ને કઈ ચેન્જીસ આવે છે આપણી બોડીમાં પણ અ તમે એક ઉમર વટાવો પછી પછી કેવાય નને કે કેટલી બધી અ પુરુષોમાં પણ ચેન્જીસ આવે છે ને સ્ત્રીઓમાં પણ આપણે જોવા જઈએ તો તમે જેમ કીધું એમ કે કયું બેસ્ટ છે હવે તમારે જેમ કે તમે કીધું કે મારે અ વેધ વધઘટ થાય છે કે પછી અ એ પ્રોબ્લેમ નથી ક ક્યાંક મને એવું માનવામાં લાગે છે કે ક્યાંક તમે વધારે કોઈ દ કેલરી બન કરી દો તો તમારો વેટ ઓછો પણ થઈ શકે છે અને કોઈ ટાઈમે આપડે કેવું હોય બેઠાડું એકદમ જીવન બની જાય હવે હું જ મારી વાત નહીં લઉં તે આપણે અમે કોલેજ જઈએ ત્યારે વેગો શું થઈ જાય કદાચ સ્ટ્રેસ ના લીધે કે પછી આખા દિવસ આપણે જમ્યા ના હોય કે પછી બીજીું બધું ટેન્શન હોય કે એના લીધે અને પછી જારે વેકેશન આવે ત્યારે મારું વેટ બે ત્રણ કિલો વધી પણ જાય છે ક્યાંક ને ક્યાંક એવું પણ મેં જોયું છે અને આપણે જોવા જઈએ તો જે સ્ટ્રેસ રિડક્શન તમે જેમ કીું કે તમારું જીવન પણ એક સ્ટ્રેસમાં થોડું ઘણું આવે તો એના માટે મને લાગે છે કે યોગા બેસ્ટ હશે કારણ કે એક નર્વસ સિસ્ટમનું રેગ્યુલેટ કરે અને પછી જો તમારે અ એમ થોડુંક એને કરતા એમ જીમ એટલું પણ ખરાબ નથી પણ જે એન્ડ્રોફિન જે હોર્મોન છે તે રિલીઝ કરે છે ક્યાંક ને ક્યાંક એ સારું પણ કહેવાય પણ આપણે જોવા જઈએ તો એઝ અ કોસ્ટલી એક જોવા જઈ ને પૈસાની બાબતે તો યોગા એ બેસ્ટ રહેશે મને એવું લાગે છે જ્યાં સુધી કારણ કે એમાં તમને વધારે ઇક્વિપમેન્ટસ નથી જોઈતા ખાલી તમને યોગા મેટ જોઈએ છે અ અને આપણે જીમમાં જઈએ તો વેડસ જોઈએ મશીન જોઈએ જીમની એક મેમ્બરશીપ જોઈએ એના માટે કપડા જોઈએ તમારી અલગથી પાછું એના માટે તમારે હવે તો વે પ્રોટીન પણ આવે છે નવા કહેવાય ને કે આ પણ એક ગોલ્ડન રૂલ જય્યારે આપણે જોવા જઈએ ને ત્યારે તમારું જેટલું ડાયટ ક્લીન હશે ને અ એના પર જ તમારું અ આખું આખું એક કેહેવાય ને કે એક આખી બોડી તમારી નિર્ભર રહી છે જેમ કે આપણે જોવા છીએ તો આપણે આજકાલ પાણી પીવાનું બહુ ઓછું કરી દઈએ છીએ જેના કારણે આપણી સેવન્ટી પર્સેન્ટ બોડી બની છે તો તમારા આગળના જે પ્રશ્નો હોય તે તમે પૂછી શકો છો
જી જી જી બહુ સરસ રીતે તમે મને સમજાવ્યું પણ મને હજી એક બે સવાલ છે તો મને એ જાણવું તું કે જે તમે કીધું કે પાણી થી આપડી બોડી સાવ સાચી વાત છે. કે આપણા શરીર માં એક સિત્તેર ટકા જેટલું પાણી જ હોય. છે. તો આ પાણી આપણને મતલબ દિવસના મને અમુક જણા કે છે કે પાંચ લીટર પીવું જોઈએ, અમુક જણા કે છે આઠ લીટર પીવું જોઈએ. તો શું એ શક્ય છે કેમ કે મેં તો બે ત્રણ વખત એવી રીતે કર્યું હતું કે ચાર પાંચ ગ્લાસ એક પેલા તો ગ્લાસમાં જ પીતા હતા ચાંદીના ગ્લાસમાં કે નોર્મલ આપણે સ્ટીલના ગ્લાસમાં પણ હવે હવે તો કેહેવાય ને કે માપ માપીને પીવું પડે છે બરાબર તો એ જે બોટલ આવે છે આજકાલ તો બોટલમાં બે માપ આવી ગયું છે કે આટલા લીટર ને આટલા એમ એલ ને એમ તો મેં લગભગ છે ને બે થી ત્રણ બાટલીઓ પીવાનું રાખ્યું તું શરૂઆતમાં. પણ એઈ તો થતું જ નથી મતલબ બે બાટલીઓ તો માડ માડ પૂરી થાય. ત્યારે પછી એવો વિચાર આવે કે અ કેવાય ને કે અ હવે બે બાટલી પૂરી કેવી રીતે કરવી. તો તો આ આઠ લીટર ને પાંચ લીટર શક્ય છે ખરું બધા માટે.
આઠ લીટર ને પાંચ લીટર તમે જયારે કવ છો ત્યારે મને નથી લાગતું કે કોઈ માટે માં શકય છે. જયારે તમે ગણવા જાઓ તો એક જીમમાં પણ જે માણસ કામ કરતો હોય કે જેનો આખો દિવસ સ્પોર્ટ્સમાં પણ જતો હશે એના માટે પણ કદાચ મને નથી લાગતું કે શક્ય હશે. તો આપણે જોવા જઈએ તો પુરુષો માટે અ ત્રણ થી અ ત્રણ પોઈન્ટ પાંચ લીટર પર ડે જ્યાં સુધી મારા ધ્યાનમાં છે. અને સ્ત્રીઓ માટે ખાલી બે થી અ ટુ પોઈન્ટ ફાઈવ લીટર્સ. એક દિવસમાં એટલે તમારા આઠ થી દસ કપ સુધીનો. એટલું જ હોવું જોઈએ. અને જે બોવ જ કેહવાય ને કે ઇન્ટેન્સ તમે જયારે જીમનું કે યોગાનું તમે જયારે વિચારો છો ત્યારે એ અ કસરત દરમિયાન તમે પાંચસો થી સાતસો મિલીલીટર પાણી પી શકો છો એવી અને કેટલાક લોકો એ પણ કમ્પ્લેન કરે છે કે અ અમે અ પહેલા તો બો પાણી પાણી પાણી પી લીધું. અને પછી કેવાય ને કે બ્લોટિંગ થઈ ગઈ. કે પછી જ ઘડી ઘડી વાર યુરિન જવા પડે છે અને યુરિન યુરિન માં પણ કહેવાય ને કે આપણે બો પીડાશ હોય તો તમારા બધા જે એવું કહેવામાં આવે છે કે સારું નથી પણ મને લાગે છે કે એ સારું જ છે કે તમારી બોડીના જે ટોક્સિન્સ છે એ ક્યાંય ને ક્યાંય અ નીકળે છે ક્યાંક ને ક્યાંક. અ જ્યા આપણે જોઈએ અને તમારે આ આખા દિવસમાં હાઈડ્રેટેડ રહેવું બો જરૂરી છે. હવે અ આપણે જોવા જઈએ તો ચોમાસામાં આપણી બોડીની જે પાણીની નીડ છે તે બો ઓછી થઈ જાય છે. વિન્ટરમાં પણ કારણ કે અ જે બહારનો જે વાતાવરણ છે એ ઠંડક પૂરતો છે. જે આપણી હાઈડ્રેશન અ એટલું ખર્ચાતું નથી પણ જયારે આપણી આજુ બાજુ જોવા જઈએ તો આપણે પરસેવો વહાવયે છે તો પાણીનું જે પ્રમાણ છે એ વધી જાય છે ક્યાંક ને ક્યાંક. તો મને લાગે છે કે એ ઋતુઓ પર નિર્ભર કરે છે. અને તમારી બોડી પર એ નિર્ભર કરે છે એમ. અને એ શક્ય જ નથી કે અ માણસો પાંચ પાંચ લીટર દિવસમાં પાણી પી શકે.
બરાબર બરાબર બો જ સરસ રીતે સમજાવ્યું. અને હજી મને એ પણ જાણવું તું તમારાથી કે આ જે ગ્રીન ટી અને કહેવાય ને કે બ્લેક કોફી કે જે તમે આપણે વાત કરી કે પાણી આપણે આટલું પીવું જોઈએ. એ પ્રમાણે તો એઈ પાણીના અ અલગ એને મૂકી સાદું પાણી એના સિવાય જે આપણે જ્યુસ લઈએ કે નારિયેલ પાણી લઈએ કે ગ્રીન ટી લઈએ કે ચા કોફી લઈએ બધું એક લિક્વિડ માં આવી જાય બરાબર ને અને આપણામાં ગુજરાતીઓમાં તો છાસ એટલે તો એકદમ કહેવાય ને પ્રો બાયોટિક જ છે આપણી માટે તો એનું જીવન જ આપણું છાસ પર છે. તો એમાં પણ એ ઘણા ગણતરી થઈ જતી હશે એવું મને લાગે છે. અને સારું થીયું કે આપણે આ બી વાત કરી તો હવે મારા યોગા અને જીમ નું નિર્ણય બી હું લઈશ. અને પાણી બી કેટલું પીવું ઈ બી ધ્યાન રાખીશ. હજી એક સવાલ મારા મગજમાં આવી ગયો. કે સાથે સાથે હું યોગા સમજો તમે કીધું ઈ પ્રમાણે યોગા વધારે બેસ્ટ છે. તો યોગા કરતી વખતે અ શું મારે થોડું જમવા પર પણ ધ્યાન વધારે આ પવું પડશે કે સમજી લો કે બધા કે છે કે પ્રોટીન વધુ ખાવું જોઈએ. કાર્બોહાઈડ્રેટસ થોડા ઓછા કરવા જોઈએ અને તમે બને તો ગરમ પાણીમાં આદુ નાખો ને ગરમ પાણીમાં કેવાય ને હળદર નાખો. અમુક જણે એમ કે છે કે આપણું તેજ તજપત્તા જે આવે આપડે તજપતા નહી શું કેવાય દાલચીની તજ ઈ નાખો તો ઈ ખરેખર આ બધું કામ કરે છે ખરું અને ડાયટ કરવું બહુ વધારે જરૂરી છે કે પછી હું ખાલી યોગા જ કરું તો બી મને ફરક પડી જશે.
ના ના બંની જોડી બુક કરવું બહુ જરૂરી છે કારણ કે જ્યારે તમે અ વેઇટ લોસ નું પ્લાન કરતા હોય તો એક સાત્વિક ભોજન છે અ કેવાય ને કે પ્યોર હોય એકદમ ચોખ્ખું હોય અને તમારી જે ફિલોસોફી ને ક્યાંક ને ક્યાંક અફેક્ટ કરે કારણ કે અ તમે જ્યારે પેટમાં આરોગો છો એક ભોજનને અ એની પહેલા તમે જોવં છો એને સૂંઘો છો અને તમને જો ખાવામાં મજા આવતી હોય ને તો એનું ડાયજેશન પણ બો જલ્દી થઈ જાય છે. એમાં એટલી બધી પ્રોબ્લેમેટિક નથી લાગતું ક્યાંક ને ક્યાંક આપણે જોવા જઈએ તો ભારતની તો પરંપરા જ છે કે તમે લોકો ફ્રેશ અ ફળો ખાાવ અ શાકભાજીઓ ખાાવ અ હોલગ્રીન્સ ખાાવ કે પછી તમે નટ્સ ખાઓ કે પછી અ કેવાય ને કે બો બધા અને આપણું કેવું છે આપણું જીવન પણ પેલા બેઠાણ અ પછી આપડે આખો દિવસમાં તળેલી વસ્તુ કેવું બધું ખાઈ લીધું તો આપણે બોડી એટલું કેલરીઝ બન કરી દીધી પણ હવે આપણું બેઠાડું જીવન અને એના લીધે થી આપડું ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે ખાવાનું પચતું નથી. કે એ ચરબીના ફોર્મમાં એ થઈ જાય છે. અને અ તમે શું કરો કે તમે ટ્રાય કરો કે ત્રણ થી ચાર કલાક જે પકવેલું ખાવાનું હોય એટલામાં ખાઈ લો ફ્રેશલી મેડ ફૂડ હોવું જોઈએ. પછી એના પછી એમાં પ્રાણ રહેતું નથી ક્યાંક ને ક્યાંક આપણે જોવા જઈએ તો અને હ એક્ઝામ્પલ આપીને લોકો એમ કે છે કે બહારની કન્ટ્રીમાં આપણે જોવા જઈએ તો એ લોકો તો બે બે ત્રણ ત્રણ દિવસનું ખાઈ નાખે છે અ તો પણ ત્યાંનું વાતાવરણ પણ એટલું અ કેવાય ને કે ઠંડુ છે કે પછી એ લોકોને પરવડી જાય છે એ લોકોની બોડી અનુકૂળ છે ક્યાંક ને ક્યાંક પણ ગરમી અહિયાં ભારતમાં જોવા જઈએ તો અ ગરમી પડે છે તો એ ફૂડ નથી થઈ શકતું ક્યાંક ને ક્યાંક આપણે જોવા જઈએ તો અને આપણી પાસે તો કેટલા બધા ઓપ્શન્સ છે આજકાલ તો અ તમે રાગી લઈ લો જુવાર લઈ લો બાજરી લઈ લો અને ગુજરાતી ના ઘરે તો બધું જ હોય કેવા જઈએ તો આપણે અને હવે તો બહારના પણ ઓપ્શન આવી ગયા છે ઓટ્સ લઈ લો બ્રાઉન રાઈસ લઈ લો કે કેનવા લઈ લો અને આપણે જોવા જઈએ તો પનીર પણ આપણી પાસે ઓપ્શન છે ટોફુ ઓપ્શન છે આવા કેટલા બધા આપડે જોવા જઈએ ને વેજીિટેરિયન મા આ બધા ઓપ્શન્સ છે અને અ ફ્રૂટ્સમાં પણ કહેવાય ને કે સૌથી તમને વધારે પ્રોટીન રીચ એક ફ્રૂટ આવે તો એ છે જામફળ આપણે જોવા જઈએ તો એમાં સૌથી વધારે પ્રોટીન હોય છે અ અને આપણી પાસે એટલું બધું અ કહેવાય ને કે એક તમે આખા વીક નું મેન્યુ તૈયાર કરી શકો અને પહેલા કેવું હતું કે આપડી ચલો આવતા આ વિષય પર આપણે વધુ ચર્ચા કરીશું અ ખુબ ખુબ આભાર તમારો તમારી જોડે વાત કરીને તમારા પ્રશ્નો ના જવાબ આપીને મને ખુબ સરસ લાગ્યું.
જી મને બહુ મજા આવી અને જરૂર પડશે ત્યારે તમને પાછો. કોલ કરીશ ત્યારે તમારી સલાહ લઈશ બરાબર બરાબર બહુ મજા આવી આવજો
આવજો